હલો, હલો. તમને, મારો અવાજ આવે છે.
હા આવે છે. મારો તમને, અવાજ આવે છે.
હા, હા તમારો અવાજ પણ આવે છે મને કેમ છો. મજામાં.
હા, મજામાં. હ તમારે, બધું કેવું ચાલે છે.
તો બધું જ સારું જ છે. બોલો તમે તમે શું કેવા માંગશો હમણાં જે આટલું બધું પોલ્યુશન, થાય છે. મોટી મોટી કંપનીઓ દ્વારા જે ગેરકાયદેસર રીતે હવાઓ ગેરકાયદેસર રીતે હવાઓ ઝેરીલી હવાઓ જે આપણા, વાતવરણમાં. છોડવામાં આવે છે. જેમ કે ગંંદુ પાણી કેમિકલ યુત નદીઓ નાળામાં જલ આવો છે. તમે શું કે છો આ બધા વિશે શું વિચારો છો.
હમ મારું, તો કેવું એવું જ છે. કે સર સરકાર જે કંપની ઝ દ્વારા જે પોલ્યુશન થાય છે. તે તેના માટેના જે સ્ટ્રીિક કાયદા કાનૂનો બનાવે છે. રૂલ બનાવે છે. હમ. તે ઘણા નાજુક હોય છે. એટલા બધા સ્ટ્રીિક હોતા નથી જેટલા બહારની કંપનીઓ જે છે. ફોરેન ફોરેનમાં જે કંપનીઝ હોય તે કંપનીઝ દ્વારા બનાવેલા જે રૂલ્સ છે. તેના કમ્પેરિઝન માં તો જેમ બને તેમ સરકારે આજે, કચરો. જે કરવામાં આવે છે. કંપનીઓ દ્વારા તે કંપની. જેમ બને તેમ કચરા ની જેે પીએ એ. છે. કાટો. જેની, જે. ગંદકી છે વધારે પડતી ગ હોય તો એને બહાર નીકાળવો જોઈએ. શુદ્ધ કરવો જોઈએ. એ શુદ્ધતા ચકાસવી જોઈએ. સરકાર, દ્વારા એ ચકાસણી બહાર કાઢવી જોઈએ.
એમ તો નિયમો ઘણા બધા છે. પણ, આપ એમ તો સરકારે ઘણા બધા નિયમો કાઢ્યા છે પણ કોઈ એ અમલમાં લેવાતો નથી એના કારણે આ બધું. થાય છે. જો સરકાર ક કે આટલી નજર હોય તો છોડવાનું, એ એ લોકો. છે. પણ પરંતુ કોઈ જ ચક્ર. કસરત નથી જે સરકારી કર્મચારીઓ. ચારીયો હોય છે.
એક આપડે પન એક ભૂલ કેહેવાય, જેમ કે આપડે જેમ કે, આપડે એક એક નાગરિક તરીકે આપણે ગમે ત્યા કચરો ફેંકી દીએ થોડા થોડા અંતર માટે ગાડીઓ અથવા એ કરીએ ખુલ્લામાં ખુલ્લામાં ગમે તેવો ક ચ સર ગાવીએ ઠં અ વગેના એના કારણથી પણ પોલ્યુશન ઘણું થાય છે. જેથી આપણા જેથી આપણા વાતાવરણને ખુબ નુકસાન પહોંચે છે. તમે શું કેશો એ વિશે?
હમ હ! અત્યારે પોલ્યુશન તો માત્ર ને માત્ર એવું નથી કે આ તમે કીધું એ પ્રમાણે કચરાથી થાય છે. પછી ગરમી વધતી જાયલી ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ કહેવાય એને. હા! બીજા અન્ય પણ પરિબળો છે જે પોલ્યુશન ના વધા રે છે. હવે વધતું તું ઔધ્યોગિકરણ છે, વધતું જતું ઔધ્યોગિક કારણ છે? જેના કારને જે ઓ ઔદ્યોગિકરણ વધે છે, જે કારણે ઔદ્યોગિક ખેતી પેદાશ પણ વધે છે. જેમાં ઔદ્યોગિક ખાતરો યુ ઉપયોગમાં લેવાતા છે. માનવ સરજીત ખાતરો જેવા કે!
યુરિયા
યા છે. પછી ફોસફરસ. હમ હમ એ જે બધાં જે ટાઈપના જે ખાતરો છે. તે ખાટરો ને જયારે પાકમાં નાખવામાં આવે છે. અનાજ વાવટી ફેરી તો એ જે ખાતર છે તે સીધું જમીનમાં જાય છે અને જમીનમાં જઈને તે રેય છે. પરંતુ! ઘનો બધો ભાગ એક ખાતર ખાતર નો અનાજમાં પણ રેય છે. અને હમ આજે હમ ખાતર છે, તે જમીનમાં રહીને જમીનની ફળદ્રુપતામાં ઘટાડો કરે છે, લાંબા સમયે લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવો ઘણો હાનિકારક બની જાય છે. હવે ખેતર પછી પડટર બની જાય છે, અને એના કારણોસર અનાજની પ્રાપ્તિ થતી નથી વધારે પડતી અનાજ વાવી શકતા નથી. અને છેવટે પછી એ જમીનને ખાલી પડી રેય છે.
હમ જેથી આપણા જમીનનું કઈ થાય છે. ન નુકસાન જેને આપણે પોલ્યુશન તરીકે ઓળખીએ છીએ જમીન ન પ્રદ્યુષણ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર ને
જમીનનું તો જમીન પોલ્યુશન મોસ્ટલી એના કારણો થાય છે પછી બીજું કારણ છે કે પ્લાસ્ટિકનો પોલથનનો ઉપયોગ વધી રહ્યો છે જે હ જે પ્લાસ્ટિકની જે પોલ સરળતાથી ઓગરી જતી નથી જમીનમાં પછી થ જતી નથી એ ચારસો પાંચસો હજાર વર્ષ સુધી પણ એ ટીવી ને ટીવી જ મળે છે જમીન માંથી હા એક મુખ્ય કારણ છે જમીન નું એ બનાવ
હમ જેમ કે પોલ્યુશન ઘણા બધા પ્રકારના હોય છે જેમ કે હવાનું પ્રદુષણ પાણી નું પ્રદ્યુષણ જમીનનુંું પ્રદુષણ ધ્વનિ નું પ્રદુષણ પણ હોય છે
હમ એ વાત પણ સાચી છે અટાર વાહનો વટ જટા વાહનો ના કારણે અ મુંબઈમાં તો અમે જાને હમ મુંબઈનુંું ટ્રાફિક તમે જાણતા હ છો કે મુંબઈમાં કેટલું ટ્રાફિક થાય છે પછી ગાડીઓ વધતી જતી ગાડીઓની સંખ્યા તે આગળ હોર્ન માર્યા કરે છે વચ્ચે ટ્રાફિક ના કારણે્રોહ પ્રદુષણ થાય
ને થોડાક સામાજિક તત્વઆથક કાર્યક્રમમાં ડીજે અથવા મોટા મોટા સ્પીકર દ્વારા એ પણ એક ધ્વની પ્રદુષણ નનું મોટું
હમ
હાલમાં આપણે એસી હાલની ગરમીના કારણે લોકો એસી અને ફ્ર્રીજ નો ઉપયોગ કરતા વધ્યા છે જેથી એમાંથી નીકળતો સીફસી વાયુ જેને કાર્બન તરીકે ઓળખીએ છીએ એના કારણે આપણા ઓજન સ્તર છે એમાં ગાબડું પડી જાય છે જેથી યુવિક કિરણો આપણા વાટવણમાં આવી જાય છે જેનાથી પણ ગરમીમાં વધારો થાય છે એના કારણે કમોસમી વરસાદ અથવા છવાટાવામાં અચાનક પલટો આવી જાય છે વગેરે જેથી ગરમીમાં અમુક ગરમીમાં પણ હમણાં હાલમાં જોયું હશે કેટલી કેટલી ગરમીનોો આપણેે એહેસાસ કરી રહ્યા હતા એ પણ એક મોટો એ છે
ઘની માહિતી છે
તમને કઈ બીજા અન્ય પોલ્યુશન વિશે માહિતી છે
તમે સમજી શકો છો મને
હાલમાં તો હાલમાં મેં ડિગ્રી બતાવુ તો રેડિએશન વિશે તમને
હા
હુમ
રેડિયેશન
હુમ
જે પેલા અમુક જે તત્વો હોય છે તેમાંથી જે જે પેલા અમુકતતવો રેડયસ નીકળે છે એના કારણે આપણા શરીર જમીન વાતાવરણ એને પણ ઘણું નુકસાન થાય છે એ તત્વો નું નામ તો નથી ખબર તમે એજ્યુકેશન કરતા હશો એટલે તમને ખબર હસે શ તમે જણી શકો છો
તમે હાલમાં શું કરો છો
હાલમાં તો હું કોલેજ કરું છું
કોલેજ કરો છો કોલેજ માં કયો કોર્સ કલ
શું
કોલેજમાં કયો કોર્સ કરો છો
બીએ
બી એ કરો છો
હા
હા તો તમારે કઈ એન્વાયરમેન્ટલ સાયન્સ વિશે બનવાનો આવે છે
ના એના વિશે તો મને જ્ઞાન નથી
હમ છોકરાઓને આના વિશે માહિતી મળે એ માટે અલગથી સબ્જેક્ટ બનાવામાં આવ્યો છે એનવાયરોમેન્ટલ સાયન્સ કરીને જેમાં આપણા પર્યાવરણની પોલ્યુશન વિશેની વાત થઇ ગઇ છે
પછી હુમ આજકાલ પેલો માછલાઓનો ખોરાક તરીકે જે ઉપયોગ વધ્યો છે
હા
આ તો તમને શું લાગે જે માછલા જે ખાય છે તે સારા હશે
અ એમ તો લાગ નથી કારણ કે આપણેે નદી નદી નાળાઓમાં આપણે ગમે તેવું પાણી છોડવામાં આવે છે ગટરોની લાઈન નદીઓમાં છોડ મૂકી દીધી એ પાણીમાં રહે છે જે માછલાઓ એ એ પણ એ પ એ વસ્તુનો લાઈક છે જેથી એમના અંદર પર એનો થોડો મોટો અંશ રહી જાય છે જેથી પછી આપણે એમનો ખોરાક ન ઉપયોગ કરીએ તો આપણે એમના થકી આપણ પણ નવા નવા રોગો અથવા અન્ય રોગો થવાની શક્યતા રહેલી છે
તમને મળીને જે મને પોલ્યુશન અને એમના થતા ઇફેક્ટો વિશે જે જાણકારી મળી છે એ જાણકારીને હું અમારા બીજા વ્યક્તિઓને પણ મતલબ મારા જે મિત્રો છે તેમના સુધી પણ પહોચાડીશ એવી અપેક્ષા કરું છું
હું પણ જે તમ તમા પાસેથી આ બધી માહિતી મળી છે તેને હું વધુ માં વધુ વિસ્તૃત કરવા માંગુ છું જેથી હું મારા મિત્રો ત્રો અને એમના મિત્રોને પણ આ વિશે સમજાવીશ તમારો ખુબ ખુબ આભાર આ બધી માહિતી માટે
હ હ કેપ
ઘટ ઓ તેજ
ર આવ જો હા આઇ થિંક